હાલો. હાલો.
હલો હા આવે છે, અવાજવાનું. હા હા બોલો.
કેમ છો મજામાં.
હો બસ. મજામાંજતા તો હમ હમ મજામાં મજામાં.
બસ છ બેઠી હતી તો મને થયું લાવ ને ફોન કરી જોવું શું કરે છે.
હમ. સારું કઈ ટાઈમ નતો જતો મ વિચાર તી કે શું કરો આખો દિવસ ટીવી ને એવું બધું જોઈ જઈ નને થાકી જવાય. એવું બલું
બરાબર.
એ બોલે
આજે મેં આજે શોપિંગ પર ગઈ તી વસ્તુ લાવવાની હતી તો
એવું
અત્યારેાર તો માર્કેટમાં કેટલી બધી નવી નવી વેરાયટી આવી ગઈ છે ને કપડામાં અને વસ્તુમાં અને
ઓહ તો તમે શું ખરીદીને આયા.
એ જ ને. મેં કપડાં લીધા મારા માટે ઘરના લોકો માટે પછી સ્ક્રીન કેની વસ્તુ લીધી ને પન પછી જ્વેલરી લીધી ને બધું લીધું.
હા હા જ્વેલરી એમ જ્વેલરી સુલાયા
જ્વેલરીમાં તો બંગળીયોને એ બધું બુટી ને પાછળ તહેવારો આવે છે એટલે.
હ હા મને લાગ્યું કશું મેરેજ બેરેજ આવતું હશે.
ના ના પાછળ તહેવારો આવે છે એટલે પછી અલગ અલગ કપડાં પહેરવા જોઈએ.
સાચી વાત છે અને પાછું એવું કે મેન તહેવારો જ આવતા. હોય ને આપણે ખરીદવા જઈએને તો જે વસ્તુ નોર્મલ ભાવ મળતી હોય એથી ડબ્બલ ભાવ હોય.
હા એ તો છે જ પણ હવે શું કરીશું શોખ છે એટલે
હા એટલે પણ કેવું કે પહેલેથી આપણે આવતા હોય ને તહેવારો એ વખત જ નહી લેવા જવાનો એને થોડાક દિવસો બાકી હોયને પેલા લેવા જઈએ ને તો ભાવમાં થોડોક ફરક પડે કેમ કે કેવું મે જોયું છે કે દિવાળી પર આપણા કોઈ કશું ભાવતાલ ના કરે એવું કે તમારે ભાઈ લેવુ એવું એટલો નનીકજ જાઓ એમ કોઈ પાછું બોલા આવે ન મને કે આપડા ભાવમાં વસ્તુ ના મળે તો નોરા ના કરે એવું
હા એ તો છે જ. અમે લાવ છું અલગ હમ.
કે આ લોકો ભાઈ લીધા વગર જવાના નહી હ.
એ ને મને પણ એવું લાગ્યું છે આજે કે મેં અલગ અલગ ભાવ માં લીધું ને પણ પછી લઈ લીધું હવે નીકળ્યા ત તો પછી એવો ટાઈમ બી સ્પેશિલ મળતો નથી. માર્કેટમાં ફરવાનો તો તાપણ હતો પણ સારી સારી વસ્તુ બધી મળી ગઈ. ડ્રેસ લીધો અને કપટોપ લીધું ને
એવું હ હા ડ્રેસો અત્યારે કેવાય નવી નવી ફેશન ના બધા નીકળ્યા છે.
હા અત્યારની ફેશન ની દુનિયા તો વાપરેપ વસ્તુ જોઈએ એટલી ઓછી પડી જાય.
હમ. અને આપડે લેડીઝ ને તો જેટલા કપડા નેવું લીએ ને એટલું ઓછું આપડે કેમ કે એક બે વાર વસ્તુ પહેરી હોય પછી ત્રીજી વાર તો એ વસ્તુ પહેરવાનું મન જ ના થાય કઈક જવાનું હોય ને નવી જ વસ્તુ તો આપણે જોઈતી હોય.
નવી જ વસ્તુ જોઈએ.
હમ અને પછી આનમાં મમ્મ મમ્મી એવું કે ભરા પપ્પા લોકોને તો કે ભ અમારા લોકોને તો જોઈએ જ કપડા એમાં છોકરી તો લઈ આવવા જ પડે કે તો કોઈ બે જણ વાતય કરે કે અન તમાર તો શું તમે તો ભઈ માથું બાથું ઓળીન પેન્ટ-શર્ટ પહેર્યું હોઈ બીજી-ત્રીજી વાર તોય તમન કોણ જોવાનું એમ.
હન. લેડીસોને તો વધારે જ જોઈએ.
કરે ને એમ કે આપડે એકબીજા જોડ બેઠા હોય તો ભઈ તે કેવું પહેર્યું, કઈથી લાયા, આવુ બધી વાતો ચાલતી હોય બીજું શું છે.
હા, મને તો પાછો તૈયાર થવાનું બઉ શોખ. મન તો આઈલાઈનર વગર તો ઘરની બહાર નઈ નીકળતી. એટલે મેકઅપ પ્રોડક્ટસ બી જોઈએ, કપડાં પણ એવા અલગ રાઈટીના જોઈએ. મેં કોઈ કપડા બાકી રાખ્યા નથી.
ઓહ હો, બરાબર.
એટલે મે અલગ-અલગ સ્ટાઈલના જ હંમેશા કપડાં પહેરતી હોઉ છું.
સારું કેવાય. માર તો ઊંધું જ છે આખું. હમ, મને કેવું છે કે ભઈ ના તૈયાર થવ તય લગીન ના જ થવ. પર એવુંય નઈ કે જય હોય ગમે તય જેવું જતુ રેવાનું. પણ જે થઉ ને તો પછી કશ કશી કચાસ છોડવાની જ નઈ. સ્ટેટ વાર બાર બધું કરાઈ જ દેવાનું. કમ્પ્લેટ જ પરફેક્ટ જ જોઈએ પછી એવું.
બરાબર.
હમ.
એટલે આપડને મેન્ટેન રાખવાનું પાછું ગમે.
હા, હા.
છેને આપડે મેન્ટેન રહીયે તો સેલ્ફ કોન્ફિડન્સ વધે. આપડને એવું ના લાગે કે ના કોઈના કરતા
આચી વાત. પણ મન તો ખબર નઈ મન તો એવું જ થઈ જાય. કે હું ભઈ કપડાં ભારે લઉ કેવા. પણ મારું કઈ ભારે લાવું કે સસ્તા લાવું પણ મને કોઈ દિવસ એવું લો ફીલ થયું જ નહી. કેમ કે મારા કપડા સારા જ હોય ખબર નઈ મોટા ભાગના માર મમ્મીની ચોઈસ ના જ હોય. એટલે જારે કોમ્પિટિશન હોય ને તો આપડે તો સારા જ દેખા તા એમ.
હમ, મારા મમ્મીની ચોઈસ ના જ કપડા લઉ. મમ્મીને જે સારું ગમ તુ હોય ન એ મારા પર સારું જ લાગે એટલે એમની ચોઈસના જ કપડાં
સાચી વાત છે. આજે નવરાત્રીમાં ન આપડે પાછું કેવું કે ભાઈ બધ ધુ મેચિંગ કરતા હોય. બંગડી મેચિંગ કરતા હોય, જોડે માથમ નાખવાનું બ કલ, ચંપલ, નેલપોલીસ, લિસ્ટીપ બધુ મેચ કર તા હોય આપડે. અડધો ટાઈમ તો આપડ આપડે એમ વિચારવામાં જતા હોય. મારે તો એવું જ હોય કે ગમે તય જવાનો પ્લાન બનતો હોય ને પેલા હું તો એ જ વિચારલવ. હું કપડા કયા પહેરીશ?
કપડા કયા પહેરીશ પણ ગમે તેેટલા હોય ન તો પણ એવું થાય કે આપડી પાસે કશું
હમ, અમુક વાર તો એવુય થાય કે ત તા તાત્કાલિક લેવા જતા હોય એવુય બની હકે કે ભઈ આ કાલ જવાનું હોય અને આજે ખોરવા નીકળ તા હોય ભઈ. બજારમાં કે ભઈ લાઈ ન કશુક એ થી વધારે સારું મળે તો હું જોતી આવું એવું થાય.
તેજ ને.
અન અમુક વાર એવુય થાય કે ભઈ અ વિચાર્યું ના હોય ને કે ભઈ આપડે આજ એમનેમ ફરવા ગયા હોય ને તો સારી વસ્તુ મલી જાય. જ્યાં સ્પેશિયલ લેવા જઈન
ક્યારે નજરમાં ના આવે. તેમ પ્રોબ્લેમ મારી સાથે પણ એવુ થાય. મેરેજ હોય કે કશું હોય ને તો પણ એવું જ થાય.
હમ, સાચી વાત છે.
લી અલગ-અલગ વેરાયટી છે. પાછું એન કપડામાં પણ બ્રાન્ડસ. ઝૂડીઓને, પેન્ટાલુન્સને
પેન્ટલુન્સ. સાચી વાત
એક વાર તો આઉટ ઓફ બજેટ જ થઈ જાય છે પણ એમ લેવા વાળા પણ એ પણ લેજ અત્યારે ફેશનની દુનિયામાં બધું દેખા દેખ કે થઈ ગયું છે
બહ દેખા દ આપણેે દેખા દેખી શ આપણાના જ માઇન્ડ જ એવું દખવું છે કે ભાઈ જેવા કપડાં પહેરે એવું પડશે પાછું આપડેલગ મેચ કર કરતા હોય કે ભાઈ બજાર માં ખાલી કશી વસ્તુ લેવા જઈ તો એનું પર્સ અલગ લગ્નમાં અલગ પર્સ ન લ કઈ શોપિંગ
તો પણ અલગ વર્ષ હોય છે હ પેલા તો કેવું હતું કે દિવાળી ના ટાઈમે કપડા મળતા કે વર્ષમાં બે થી ત્રણ વાર જ કપડા મળતા પણ તો બાર મહિના ના તો બાર અઠવાડયે અઠવાડિયે
તો આપડું કેવું હોય કે ભાઈ જો જીન્સ ટી શર્ટ લાવતા હોય પછી એ જીન્સ ટી શર્ટ તો નોર્મલી ક ભાઈ જોબ કરતા હોય જોબ કેઈક ભાઈ ભણતા હોય તો તહી પે જાણ કોલેજમાં ચાલે સ્કૂલમાં તો યુનિફોર્મ હોય પછી પાછું કઈક એમને એમ નોર્મલ કઈક ટ્રેડિશનલમાં ડ્રેસ પહેરતા હોય લગ્ન પ્રસંગમાં અને સાડી સાડીને એવું જો મેરેજ કરેલું હોય તો સાડીને એવું પહેરતા હોય એટલે કેટલું બધું નહીં કે એક વસ્તુ પણ નહીં ટાકી રહેતું આપડું એમ પછી કઈક વધારે પડતું જ અ જગ્યાએ જઈએ જેમ કે ગોવા બોવા ઉફળજ તો તો આર્ટસ લઈે ને કેટલું બધું આપડામ તો અલગ અલગ ફેશનો હોય પાછું એ પ્રમાણ ચ લ્ સેટ કરીએ કે ટ્રેડિશનલ પર હીલ્સ વાળા પહેરીએ ને પેન્ટ ટી શર્ટ પર શૂઝ પહેરીએ કેટલું બધું અલગ અલગ
હમ અ ત્યા તો વસ્તુ પણ કેટલી અલગ અલગ આપને જોઈને આશ્ચર્ય થાય કે આવી પણ વસ્તુ હોય શકે હમ જવેલરી માં પણ એવું થાય
હમ હમ હમ સાચી વાત છે બહુ બધું અને જો ને આ ટી શર્ટ મને એમાં કેટલી અલગ અલગ પેટર્ન્સ હોય પછી આ હ એમાં શું કેવાય? જીન્સમાં અલગ ખુલ્લા પેન્ટ ને સ્ટેટ પેન્ટ ને ડ્રેસ?
ડ્રીસમાં એવું ને? અ અમુક તો પાછું પહેલાની ફેશન રિપીટ.
રિપીટ થાય એ જ ને? આ ખુલ્લા પેન્ટની પહેલા. નથી. અત્યારે પાછી પહેલાના જમાનાનું અત્યારે થોડુંક મોર્ડર્નાઈઝ કરી દે. બાકી ફેશનો પેલાની જ પાછી રિપીટ કરવા મળી છે. એવું જો સાડીઓ વધારે એવું થાય. પેલાની જ કાપડ ને બધું, સિલ્ક ને બધું પેલા બહુ જ. ચાલતું તું. પાછું અત્યારે કેટલું ઉપડ્યું છે.
સિલ્ક તો અત્યારે પણ આવી છે, પણ એના થ્રુ મોડટાઈઝેશન કરનાર.
અને આ ટીલડી વાળી ને પહેલા કેટલું ટિલડીઓ વાળું જરી વાળું મળતું હતું. હવે ટિલડી વાળી મોડર્નાઈઝ કરીને સાડીઓ. કેટલી બધી મળે પછી અતારે તો વધારે પેલી ફેસન નીકળી. ખબર કે સાડી આવી. આખી પ્લેન, ને બ્લાઉજ આખા ભરેલા એમ એટલે એનો લુક. ખૂબ જ અલગ આવે કે, ભાઈ અને એ સાડી નો ભાવ બહુ હોય. દસ-દસ, બાર-બાર હજાર હોય છે. આપણને એવું લાગે કે, ભાઈ સાડી ને છે શું? પણ લેવા જઈએ ને ત્યારે જ ખબર પડે.
એજ ને, અને એ કેવું થઈ ગયું છે, ખબર? એના લીધે જ વધારે મોંઘુ થઈ જાય, કારણ કે બધા પેલું કોમ્પિટિશન માં જ હોય ને, એટલે લેવા વાત તો લે છે, એટલે એના લીધે મોંઘુ કરી નાખે.
આના નેલ્સમાંના એમ જ જોવા હતા, તો પોતાના નેલ્સ પણ ડુપ્લિકેટ નેલ્સ કેવા-કેવા! અક્કલ કામ ના કરે એવા-એવા બનાવે.
બોલો, સાત ચાલેસ કા તા ખોટા નખ ની કિંમત વધારે છે. લોકો પંદરસો રૂપિયા, બે હજાર રૂપ
કેટલી કિંમત! ખાલી જેલ પોલિસ કર્યા ના ત્રણસો. સો, અઢીસો, બસો, નવ્વાણું એવા હું જ વિ ચારતી હતી કે, ભાઈ, લાવ આપડે પાર્ટ ટાઈમ આ ખોલ ના, કે હું શીખ્યા આવ પેહલા મહિનો. અને પછી કે, ભાઈ, માર્કેટ ના ભાવ કરતા બધે ત્રણસો ચાલતા હોય તો આપડે બસો લેવાના, સાતસો ચાલતા હોય તો પાંચસો લઈ લેવાના, પણ વધારે ચાલી જાય. એવું બી
એ જ ને, એટલે ફેશનની દુનિયામાં ફુગાવો પણ એટલો આઈ ગયો છે કે દિવસે દિવસે નવું-નવું વસ્તુ, દિવસે દિવસે નવું-નવું વસ્તુ બધા ને જોઈએ જ પાછું મતલબ
હા. એતે.
એજ ને.
હો બહુ, બાપા બહુ જતા તો અત્યારે તો આ જમાના જેટલું ઓછું કરે, ને એટલું સાર એ કેવાય.
હા.
એ પણ આપડે આપડા પ્રમાણ ચાલુું જોઈએ, કે એવું ના કહેવાય કે ભાઈ, કોકનું બંગલો જોઈ ને આપડી ઝુંપડી તો વા જોઈએ તો.
ના તોડાય નાના, સાચી વાત છે એટલે જરૂર બધા એવું કય જરૂરી ની થી વાતો પણ મોસ્ટ ઓફ અત્યારે એવું ચાલે છે. એ છે. પણ મેં તો હંમેશા એવું જ ધ્યાન રાખું છું.
હા, બરાબર સારુ હા હા હા હા.